હા હેલો. બસ મજામાં. તમે કેમ છો? બસ જો. મારું કામ કરતીતી.
હમ્મ આપણે જોઈએને આજ આપણે પેલા મોબઈલ માટે આપણે. વાત કરીએ.
હા હા.
ખબર સેને તમાને આપણે મોબાઈલ ઉપર તો જોઈએને તો અમે મોબાઈલ વગર તો કહું ચાલતું જ નહીં.
એટલે આપડો આજનો ટોપિક શું છે?
મોબાઈલ
મોબાઈલ ઓકે.
હા. મોબાઈલ ઉપર તો જોઓને તમે ગમે તે જગ્યાએ જોઓ તો નેના બાલક બી તમે ખબર એતો મોબાઈલ લઈને જોતા હોય.
હા.
હાચી વાત હે કે નહી.
હા સાચી વાત છે એમ
ના હવે તો ટીવીની બી જરૂરત ન‌ઈ ગમે તે જગ્યે બધા જોડે મોબાઈલ ઉપ ઉપર જેવુ તો ચાલતો જ નહી તમે સોકરા માટે તમે કહી એમ તો જમવાનું ના આલે તો ચાલે લેકિન મોબાઈલ વગર નહી ચાલતું યાની પે
હા એજ ને.
ના હવે એવું બધું ઓનલાઈન થઈ ગયું ને.
હા બધું જ મોબાઈલમાં બધું આવે છે. હા.
આપણે પેલા બે પૈસા જોવતા તો આપણે બેંકમાં જઈએ ડાયરી લઈને આપણે લેઈનમાં ઊભા રહીએ.
ને હવે શું કે બધું ઓનલાઈન ઘર બેઠા આપને પૈસા આઈ જાય ખબર હે તમને? આપણે કિરાણું જોતો હોય તો આપણે ઘર બેઠો ઓનલાઈન કરતાઈ જાય સાક. ભાજી બી બધું વધુ આવે.
બધું ઓનલાઈન મોબાઈલ વગર એજને. ચાર જાણે મોબાઈલ વગેર કશું છે થતું જ નથી એના જેવું છે.
હા ઓમ કહીન તો ઓમ મોબાઈલ ચારુ સે અને ઓમ નુકસાનદાયક બી છે.
પણ હા.
સાાચી વાત હે કે નય?
હા સાચી વાત છે.
આપણને સોકરાને બી બધું લેસનવેસન બધું.
બધું હા બધું ઓનલાઈન મોબાઈલમાં જ આવે છે.
હાચી વાત.
અને આમ જોઈએ તો અત્યારે ઝડપી જમાનાના હિસાબે મોબાઈલમાં બધું આવે. એટલે એક રીતે એ ઈઝી પડે ને આમ જોઈએ તો છોકરાઓ માટે તો બહુ જ નુ
નુકસાનકારક કેમ છોકરા આપણે મોબાઈલ લેશન માટે લેય આપણા જોડેથી પછે શું કરે પેલા કે આપણે ઓનલાઈન પેલો પબજી ગેમ નહીં હોતો
હા.
પબજી ગેમ રમવા મળી જાય.
હા એજ ને.
તો પબજી ગેમ એવું હે ને તો આપણે છોકરોની જિંદગી બરબાદ કરી નાખે. હે કે નહી પબજી પબજી ગેમ બહુ નુકસાનદાયક.
બહુ જ નુકસાનકારક છે હા એ છોકરાઓના માઈન્ડ ને અવડી અસર વધારે આપે છે.
હાચી વાત છે હાચી વાત છે.
અને આમ જોએ તો બેનિફિટ ગણી તો મોબાઈલ આજના સમયમાં એમ કે. ખૂબ ઉપયોગી સાધન તરીકે ગણી શકાય કેમ કે આપડે જો. એના દ્વારા પરિવારજનો અથવા મિત્રો. બધા સાથે આપડણે ઈઝીલી વાત કરી શકીએ એમ.
હાચી વાત છે.
અને એ સિવાય આપડે કોઈ ને કઈ મેસેજ મોક. મોકોલો હોય તો તરત આપણે એને મેસેજ આપી શકીએ.
તે જગ્યા એ વિદેશમાં બેઠા હોય તો આપણે ખબર મળીજ જાય કે હવે શું થયું. હ કે નહીં આપણા માટે સારું કહેવાય.
હમ એટલે બધી વસ્તુના. કેવું હોય કે ફાયદા એ હોય છે ને ગેરફાયદા એ હોય છે.
હાચી વાત હાચી વાત છે તમારી. લેકિન અમે મોબાઈલ ઉપર તો પૂરી દુનિયાને સ પૂરી દુનિયાને. ખબર આવી જાય પહેલાં માણસ ટીવી જોતા જો સમાચાર જોતા.
હા.
કે સમાચારમાં પેલી ખબર આવે છે પેલો આવે છે હવે ટીવી તો કોઈ જોતા જ નહીં.
હા.
બધું મોબાઈલ બી ચાઇ જાય ને બધું આપણે ખાવાની રેસીપી. જોઈએ તો બધુ મોબાઈલ ઉપર આવે જો.
હા બધું મોબાઈલ ઉપર.
શાકભાજી જોઈએ તો બધું ઓનલાઈન ઓઆમ મોબાઈલ ઉપર આપણે ઘર બેઠો આવી જાય.
હા.
આપણે રાસન જોતો હોય તો બઘુ બધું મોબાઈલ આપણા માટે. આમ કહીએ તો આપણા માટે મોબાઈલ સારું છે.
હમ.
ને આમ છોકરો માટે કઈ તો નુકસાનદાયક છે.
હા.
છે કે નહી.
હા એજ ને.
હાચી વાત હૈ.
આપડે જો આ લોકડાઉન ને બધું હતું તો સ્ટુડન્ટ છોકરાઓ બધા આપડે ઓનલાઈનજ. મોબાઈલમાં જ ભણતા હતા.
સાાચી વાત છેી સાચી વાત હા બધું ઓનલાઈન કરતા બા.
શિક્ષણ ને આ તે ગમે તે શિક્ષણિક લગતી કોઈ પણણ વસ્તુ હોય બધું મોબાઈલમાં જ આવી જતું હતું.
હાચી વાત છે.
એટલે મોબાઈલ માં વિડીયો એ જોઈ શકાય ને બધી માહિતી મેળવી શકાય. અને કેમેરા ઘડિયાળ કેલ્ક્યુલેટર બધી સુવિધા મોબાઈલ માં આવી ગઈ છે.
તેના ફોટો. ઉપ પાડીએ તો કેમ આપણે એલ્બમ વાળો સ્ટુડિયો વાળો કરીએ તો પેલા હો તો બે મહિના. આપે ના આપને મોબાઈલ પ પાડીએ. તો હવે ને હવે આપને જોવાનું મળે કે જો બતાવ કેવું ફોટું પાડ્યું હે કે નહીં.
હા
આમ સારું છે આપણા માટે સારું છે આપડ ડાન્સ કરીએ વિડીયો લઈએ તો તુરંત આપણો વિડીિયો આપણે મોબાઈલ ઉપર જોવા મળે-
હમ પણ એવું છે કે કામ પૂરતું સારું છે પણ- શું વધુ પડતો મોબાઈલ નો ઉપયોગ કરીએ તો નુકસાનકારક- કે છે કે તેની તેનાથી આંખો પર ખરાબ અસર પડે છે.
સાચી વાત છે.
કેમ કે ભણવામાં અભ્યાસ માં ધ્યાન ઓછું થાય છે. તે મોબાઈલ ની-
તો તો હવે છોકરા કે વધારે ભણતા હશો- પણ ભણવામાં એટલું બધું ધ્યાન નહીં મોબાઈલ બહુ દિમાગ ઉંચેલો- આપણાથી વધારે ખબર છોકરાને હોય ખબર હે તમને- બધી મોબાઈલ છોકરા બધું મોબાઈલ મેં ખબર છે છોકરાને કે શું આવે પેલું શું કરે- આપણે ઇન્સ્ટાગ્રામ કેવી તર ચાલુ કરે છે કઈની આઈડી જોવે છે ખબર હે- આપણે એટલી બધી ખબર નહી.
બરાબર છે.
છોકરોને બધી ખબર ને આપણે મોબાઈલ ઉપર છોકરા જોએ તો બધી કેવી બધી રીલ આવતી હોય. આ છોકરું માટે નુકસાનદાયક છે.
હમ
કેટલી બધી રીલ આવે છે કેવું પેલો આવે છે પેલું આવે છે છોકરા અહીંયા થી શીખી જાય ને
હા
તેમ જવાનું નહી જઈએ તો ભી આ ઘર બેઠા શીખી જઇએ મોબાઈલ ને બધું-
હા
હચ વાતે કેને
હા સાચી વાત છે.
આપણે લેસન કરવા માટે છોકરાને આલવું જ પડે
હા આપવું જ પડે એના વગર છૂટકો જ નથી
તો ક સવાર મે સ્કૂલ જાય તો બસ સર લડ લડ કરશે એના માટે આપણે જે કે છેલીએ કે આલી દઈએ ફોન બીજું તોં સુ છોકરા સાંભળતા નહીિ ને ઘડીક વાર લેસન કરીને આપણે ફોન નહીં આપતા ને- ના આપડે નઈ-
કેવું છે કે આપડે- યોગ્ય રીતે મોબાઈલ નો ઉપયોગ કરીને તો આપણને મર્યાદિત ઉપયોગ કરવા- થી આપડું જીવન સરળ અને સુખમય બને છે મતલબ આપડી બધી ફેસિલિટી જળવાઈ રે છે.
હાચી વાત છે. સાચી વાત છે તમારી-
એટલે આપડે એમ એક રીતે જોવ ફાયદા તરીકે જોઈ તો પરિવાર અને મિત્રો સાથે આપણે તરત સંપર્ક કરી શકીએ ઓનલાઈન ભણવા માટે- અથવા તો નવી કોઈ માહિતી મેળવી શકીએ- પછી અ ઇન્ટરનેટ ઈમેલ અને વિડીયો વિડીયો કોલ આ બધી સુવિધા મળે મોબાઈલથી તાત્કાલિક સમયે ખુબ આમ કઈ પણ ઈમરજન્સી હોય તો ઉપયોગ ઉપયોગી થઈ શકે ફોટા વિડીયો એવા મહત્વના બીજા કેટલાય એમ દસ્તાવેજો આપડે સા ચવા હોય કે કઈ પણ હોય તો આપડે એમાં સાચવી શકશું.
હાચી વાત છે. ઓમ સારું કેવાય
હા સારું કેેવાય.
આપણા માટે મોબાઈલ સારું કેવાય બધી પેલે વિદેશ મેં રેતા હોય તો આપણે ખબર મલી જ જાય. કે આ શું થયું આ શું થયું આ ગમે તે જગ્યા ને આપને ખબર મલી જાય. બાકી સોકરા માટે નું મેંસાનદાયક છે બાકી છોકરા એ સાંભળતા નહીં ને લેસન કરીને આપણે થોડીક ઘડીક વેર રમી આપણે ફોન આપી દેન તો સારું કેવાય.
ના આ
બાકી સોકરાને શું હવે ફોન હાથમેં આઈ ગ્યો ને તો લેસન વેસન કશું કરવાનું નહી ફોન મેં
હા બધું ભૂલી જશે ક્યા ટાઈમ જતો રેશે ખબરએ નય પડે.
હાચી વાત આપણે બૂમ પાડીએ ને તો એ બી સાંભળતા ઇસ નઈ ને.
હા.
સાચી વાત એ કે હમ્મ
અને પાછા ગેરફાયદા એટલા કે વધુ જોવાથી આંખ ખરાબ થાય, લત લાગી જાય. અભ્યા ભણવામાં એમ કે ધ્યાન છૂટી જાય સમય બગડે
હાચી વાત હે.
અને બીજી અત્યારે જો આ ફ્રોડ કેટલા બને છે ઈ આ બધું મોબાઈલ આયવા પછી જ આ બધું ફ્રોડ થવા લાઈ ગુ ને
હાચી વાત હે. ના હવે બધા છોકરા ભણે ને તો એ જિંદગી સુધરી જાય હવે ભણવા વગર તો કશું છે જ નહીં ને ભણવાનું હારા ભણે તો આગળ વધે આપણા છોકરા
હમ્મ.
કારકે નહી ગમે તે જગ્ કે જે હવે તો જમાનામાં જઈએ તો ઓમે સોકરા ભણવા ભણાઉ જોએ.
હમ્મ.
હવે સોકરો માટે સારું કેવાય બાકી સોકરા સાંભળે નહી ને મોબાઈલ એને મળી જાય તો માર્ક્સ બીજા બી ના ભણે તો માર્ક્સ બી કમ આવે.
હા એજ ને.
ભણતા હોય એ મોબાઈલ મે જેટલું ધ્યાન આપે ને એટલું આપણે ભણવામાં ધ્યાન આપતા હોય તો આપણા છોકરા કઈક જગ્યા વધી જાય.
અત્યારેના આ મોબાઈલ આયવા પછી તો આપડે એક જ ગ્યા થી બીજી જગ્યાએ ક્યાંય પણ જવું હોય તો આપણે મેપમાં જોઈ ને ઈઝીલી બધે પહોંચી જાય છે કોઈને પૂછવાની જરૂરે નથી પડતી હા ગમેએવો રસ્તો હોય ને તો આપને શોધવામા કે જી. પી. એસ. દ્વારા મદદ સારી મળીરિઅ
હા હાચી વાત હે
હમ હમ હવે દેશ વિદેશની સમાચાર હવામાનની માહિતી મળી રે.
હાચી વાત હૈ. આપે ગમે તમે જગ્યાએ આપને ખબર ના હોય તમે મોબાઈલમાં મેપ ચાલુ કરો. તો આપણે જાતે પોતે મોબાલ રસ્તો બતાઈ દઈએે. તો આપણે સારું કેવાય આપણા માટે સારું કેવાય
હમ્મ.
સુવિધા આપણા માટે સારી કહેવાય કે બધી સુવિધા આપણે મોબાઈલ ઉપર જોવા મલે આપણે હાચી વાત કે નઈ પહિ સોકરો માટે ઉતારી નાખાય છોકરા અમે લેસન માટે આલવું પડ શું કરીએ હવે.
હા.
નથી કે નહીં. ચાલે ભણમાં ભણવા.
સમય એ બચે છે ને કામ એ ઈઝી થઈ જાય છે.
હાચી વાત છે.
હમ.
હા.
સારું સરસ મજા એવી તમારી યારે આ વાત વિશે.
ચલો હવે મૂકીએ પછી કોલ કરી પાછો હા સારું.
ઓ.